હેલો. કેમ છે, બેન?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન તમે તમને મારી અવાજ આવે છે?
હા તી છે.
હ તો આજે છે, ને હું તમારી જોડ છે, ને ખોરાક વિશે કઈ વાતચીત કરવા માંગુ છું. તો તમારી પાસે ટાઈમ છે, ખરો બેન?
હા છે, ને
હ તો આજે હું એજ કેવા માંગુ છું કે ખોરાક છે, ને અ ગુજરાતીમાં ખોરાક શબ્દના બે મુખ્ય અર્થ થાય છે, જેમ કે સામાન્ય ખોરાક. અથવા તો પ્રખ્યાત સિદ્ધિ મીઠાઈ ખોરાક ઠીકે. અહીં બંને વિશે હું કઈ જણાવા માંગુ છું. જેમ કે દૈનિક ખોરાક એટલે આહાર અને પોષણ આરોગ્ય અને શારીરિક વિકાસ માટે છે ને શરીરનું પોષક તત્વ પૂરા પાડતા આહારને ખોરાક કહેવામાં આવે છે. તો તમને ખબર જ હશે, અને કાર્બનહાઈડ્રોટે હાડ્રોટેસ, પ્રોટીન, વિટામીન, ચરબી, ખનીજ, ક્ષાર અને પાણી એ બધું છે ને મુથ્ય, મુખ્ય ઘટકો હોય છે. અને શરીરને ઊર્જા આપે છે, અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને ખોરાકમાં છે ને જેમ કે મીઠાઈઓ પણ ઘણી બધી હોય છે. અને એ ઘઉંના લોટથી ઘી, ખાંડ અને ડ્રાયફ્રૂટથી બનતી એક પૌષ્ટિક સિંધી મીઠાઈ પાક અ બરફ ફી કે પછી એ બધું કેવામાં આવે છે. ને ખોરાકમાં એ છે ને અ આપડા ખોરાકના છે ને મુખ્ય ફાયદા વિશે જો હું વાત કરુંને તો પચા પાચન માટે શ્રેષ્ઠ, અજમો પેટનો દુખાવો, ગેસ એ બધું ખૂબ જ આપડે વધારે પડતું ખાવાનું ખાઈ લીએ ને ત તેમા છે ને આપડે અપચો થઈ જાય છે, તો તેમાં બોવ ધ્યાન આપવા જોઈ અ પડતું હોય છે. અને હું તો એજ કઉ કે ખોરાક આપડે બધા માટે ખૂબ જ જરૂરી છે, ખોરાક ખાવાથી આપડા લોકોની અ તાકત મળે છે. એમ્યુનિટી મલે છે અને ચાલવાની અ ને રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે, એ બધી ખોરાક ખાવાથી આપડાને ખૂબ જ લાભ થાય છે, ખોરાક વગર આપણે એક દિવસ નઈ ચાલી શકીએ, ખોરાક એ આપડા જીવનમાં ખૂબ જગવો જરૂરી છે અને પાણ -પાણી પણ ખૂબ જ અગત્યનું છે. અ ખોરાક લેવાથી આપડે બધા અ અ સુરક્ષિત રહેે છે. અ તમે તમારું શું કેવાનું છે? બેન ખોરાક વિશે?
હા, તો તમે કીધું, ખૂબ જ સરસ કીધું, હું કઉને તો તે આપડો ખોરાક છે ને, તે આપડા જીવનનો છે ને એક મેહેત્વપૂર્ણ ભાગ આવું છે હને જીવ જીવનમાં જીવા માટે છે ને ખોરાક છે ને ખૂબ જ જરૂરી છે અને ખોરાકથી આપડા છે ને શરીરને છે ને ઉર્જા મળે છે. અને શરીરના છે ને વિકાસ થાય છે, આપડે એને દરરોજ અનાજ ખાવું જોઈએ ને ઘેરનું ખોરાક એટલે પૌષ્ટિક ખોરાક જ ખાવું જોઈએ, જેમ છે, દાળ, શાકભાજી, અનાજ, ફળો, દૂધ, દહીં, કઠોળ, અન્ય જે બધ્ધી શાકભાજી હોય છે તે ખા પછી ખાવું જોઈએ આપણને. તે વસ્તુઓ છે ને સ આપણનું સેવન કરવું જોઈએ તે આપડા ખોરાક છે ને તે આપડા શરીરના માટે ખૂબ જ સારું હોય છે અને હું કઉ ખોરાક માત્ર છે ને ભૂખ સ સતોષણ એટલે કે ભૂખ મીટાવા માટે વસ્તુ જ નથી. પરંતુ આપણને છે ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવા માટે તો ખૂબ જ જરૂરી છે. બાળકોને ને પછી, યુવાનોને, વૃસ્ત લોકોને તે લોકોને છેને પોસ ટિક અને છે ને અ સ્વસ્થ ખા ખોરાક લેવો જોઈએ, અને અ પૌષ્ટિક ખોરાક તો આપણા શરીર માટે છે ને ખુબ જ મજબૂત બનાવતો હોય છે. અ લીલા શાકભાજી છે. તાજા ફળો છે દૂધ દહી છે આ બધુ ધું છે ને આપણને એટલે તંદુરસ્તી આપતું હોય છે. અને તેમાં વિટામિન્સની કોઈ કમી હોતું નથી અને આવા ખોરાક થી છે ને શરીર ને છે ને વિટામીન્સ મળતું હોય છે પછી તું હોય છે ખનીજ મળતું હોય છે ત્યાં આપને ઉર્જા પ્રાપ્ત કરતો હોય છે. અને બાળકોના શરીરિક પછી માનસિક વિકાસ માટે છે ને પૌષ્ટિક ખોરાક એટલે- ખૂબ જ જરૂરી છે બાળક જે પૌષ્ટિક ખોરાક ખાય છે. તંદુરસ્ત રહે છે ને વધારે લંબાઈ પકડે છે એટલે મા તે બાળકો માટે પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે. અને ભારતમાં છે ને વિવિધ પ્રકારના છે ને ખોરાક જોવા મળે છે જેમ કે દરેક રાજ્યની છે ને પોતાની પછી વિશેષત વાનગીઓ છે. જેમ કે આપણા ગુજરાતની ને ભારતની પણ વાનગીઓ જે બધી અલગ અલગ જુ જુદી જુદી છે અને તે ખુબ જ ફેમસ છે જેમ કે ગુજરાતમાં છે પછી ઢોકળા છે ખાખરા છે હને થેલા છે ફાફડા છે ખાડવી છે. અને ઉગયું ઉગયું તો આપણા ગુજરાતમાં ખુબ જ એટલે ફેમસ છે. અન્ય રાજ્યોમાં પણ છે ને અલગ અલગ છે પ્રકારની છે ને પરાવ વાનગીઓ જોવા મળે છે અને હું પણ તો તહેવારોમાં જે ખાસ પ્રસંગોના લોકો છે ને વિવિધ મીઠાઈઓ બનાવતા હોય છે તે મીઠા ખોરાકો તે ખુબ જ સારું લાગતા હોય છે. અને તહેવારો ઉજવવા વખતે જે સારા સારા પકવાનો બનાવતા હોય છે ને ખોરાકો તે પણ આપણને ખુબ જ સારું લાગે છે અને હું તો આજના સમયમાં છે ને લોકો છે ને પછી- ઍ ફાસ્ટ ફૂડ એટલે વધારે ખાતા હોય છે. એ લોકો ત્યાં પણ છે ને વધુ આકર્ષિત છે. પણ જેમ કી છે ને પિઝા છે બર્ગર છે નુડલ્સ છે. અ પછી પિસ્તા છે આ બધી મેગી જે પણ આપ પણછે ને નુકસાન કરે છે આપણા શરીર ને ખરાબ કરે છે. આપણને હડિયને લીવરને એ બધુંને ખરાબ કરતું હોય છે. પરંતુ આવા ખોરાકનું છે ને વધારે સેવન કરવું યોગ્ય નથી આપણને એટલે વધારે ખાવું જ ન જોઈએ જો બધું અને વાારંવાર જે જંક ફૂડ બધા ખાતા હોય છે ને તેમનું શરીર એટલે આખું નુકસાન થઈ જતું થાય છે. તેથી આપણને છે ને સ્વાદનો સાથે જ લેવો જોઈએ જેમ કે જરાક જ ખાવો જોઈએ એટલે વધારે પૂરતું ન ખાવું જોઈએ ખોરાક લેવું એટલે એટલે સારું છે પણ ફકત સવજતા ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણને ખોરાક એટલે અ ને હંમેશા સ્વચ્છ અને તાજો જ ખાવો જોઈએ. અને જમતા પહેલા છે ને આપણો નિયમ રહેવો જોઈએ કે આપણે હાથ ધોવો જોઈએ. અને ખોરાક ની થાળી જે હોય છે ને તે સ્વસ્થ હોવી જોઈએ. અને પછી બગડેલો અથવા ને વાસી ખાણ ખોરાક છે ને ખાવો જોઈએ. જેમ કે આપડે વાસી જાય એટલે વસીલો ખોરાક જે બચેલો ખોરાક ફ્રીજમાં મૂકી દઈ બીજા ત્રી જા દિવસે ખાતા હોય છે તે આપણને નુકસાન કરે છે. તેથી એ સ્વસ્થ અને તાજો પૌષ્ટિક ખોરાક જ લેવો જોઈએ આપણને. આપણે પછી ખોરાક ની પછી બીજી વાત કો ને તો બગાડ પણ ન કરવો જોઈએ. જેમ કે ખબર જ હશે કે આવા આવા પછી દેશો છે જ્યાં ખોરાક તંગી ચાલે છે, ત્યાં ખોરાક મળતું નથી, નાના નાના બાળકો પૂરથી મરી જતા હોય છે, ગરીબી માટે લોકો મરી જતા હોય છે તો આપણને છે ને ખોરાક નો બગાડ ન કરવો જોઈએ. દુનિયામાં કેટલા ઘણા લોક કો છે જેમને ખોરાક નથી મળતું છે ને પછી પૂરતું ભોજન મળતું નથી તેથી છે ને જે જેટલી જરૂર હોય ને તેટલો જ ખોરાક આપણને છેને થાળી એને ખાવો જોઈએ. એટલે વધારે બગાડ ના કરવો જોઈએ. પછી ખોરાક છે ને જરૂરિયાતમંદ ને લોકોને આપી આપી શકાય છે ને તે લોકોને આપી દેવાનું હોય છે.
બરાબર કીધું તમે. તમે સાચું કીધું છે બેન, ખોરાક બગાડવો ની જોઈએ આપણે જેટલું ખાવું હોય ને તેટલું જ લેવું જોઈએ. આપણે કેટલા લોકો એવું કરતા હોય છે કે થોડુંક જેટલું ખાવું હોય એના ક તા વધારે લઈ લે અને પછી બગાડી દે છે. તેવું ન કરવું જોઈએ નાના છોકરાઓને પોતાના હાથે બેસાડીને જમાડવું જોઈએ, ખોરાકે આપણા શરીર માટે છે ને બટન નું કામ કરે છે, તંદુરસ્ત રહેવા માટે ખોરાકના મુખ્ય અ ઘણા પ્રકારો છે તે તેમાં છે ને આપણે પોષક તત્વ માટે છે ને અ કાર્બન હાઈડ્રોક્સઇડ હાઈડ્રેટ છે ને કાર્બનહાઈડ્રેટે એ છે ને ઘઉં, ચોખા, બાજરી બટાકા અને ખાંડ માંથી મળે છે તે શરીરને તાત્કાલિક શક્તિ પણ આપે છે. અને પ્રોટીન વિશે જો વાત કરું ને તો તે છે ને મગ ચણા, તુવેર દાળ, પનીર, દૂધ અને ઈંડા માંથી આપણને મળી રહે છે એટલે આપણે પ્રોટીનવાળી આ બધી વસ્તુઓ તો લેવી જ જોઈએ અને પછી એમાં છે ને પણ ફાયદાઓ છે કે તે સ્નાયુઓ માટે અ સ્નાયુઓને ખૂબ જ મજબૂત મજબૂત કરે છે અને શરીરનો વિકાસ પણ કરે છે એટલે આપણે પ્રોટીનવાળી વસ્તુઓ પણ વધારે લેવી જોઈએ અને પછી ચરબી અને ફેટ વિશે હું વાત કરુ ની તો તેલ, ઘી, માખણ અને સુખો મેવો જેમ કે કાજુ, બદામ માંથી મળે છે તે શરીરને ગરમી અને લાંબા સમય સુધી ઊર્જા આપે છે. એટલે પરંતુ એ બધી વસ્તુથી શું છે કે ચરબીને ફેટ વધે છે પર તુ એ આપણા શરીરને ઉર્જા પણ આપે છે કેટલાક લોકો હોય છે તેમને- ઠંડી વસ્તુ નઈ ખાઈ શકે એટલે આ બધું ખાઈને પોતાની બોડીમાં ઉર્જા ઉત્પન્ન કરી શકે છે અને વિટામિન્સ અને મિનરલ્સ ની વાત કરો ને તો એ બધી વસ્તુ આપણેને લીલા શાકભાજી અને તાજા ફળો માંથી મળી રહે છે. આપણને રોગો સામે રક્ષણ પણ આપે છે એટલે આપણે લીલા શાકભાજી ખાવા જ જોઈએ. અને પાણી અને ફાઈબર ની વાત કરું તો પાચન ક્રિયા સારી રાખવા માટે રોજ અ આઠ થી દસ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ બેન. અને ઓરસે સલાડ છે ખોરાકમાં એટલે અ પાણી અને ફાઈબર યુક્ત‌ ખોરાક સલાડો જરૂરી છે, આપણાને સલાડ બો ખાવું જ જોઈએ આપડે વધારે પડતું અને અ સ્વાસ્થ્ય રહેવા માટે વ અ જો હું મહત્વની તમને ટીપ્સ વિશે વાત કરું ને જો તમને વસ્તુઓ બતાવવા માંગુ ને તો ચાવીને ખાવાતી છે, ને ખોરાક હંમેશા અ શાંતિથી ચાવીને ખાવું જોઈએ જેથી પાચન સારું રે છે. અને સવારનો નાસ્તો ક્યારેય છૂકવો નહી અને રાતનું ભોજન હલકું રાખવું જોઈએ અ રાત્રે આપડે દિવસમાં તો ગમે તેટલું ખાઈએ પરંતુ રાતના રા મા રાતના છે, ને આપણે જમવાનું જે છે, તો હલકું રાખવું જોઈએ જોકે આપણેને અ વધારે પડતી મુશ્કેલી ની વેઠવી પડે અને જે ઋતુમાં આવતા સ્થાનિક ફળો હોય છે, ને જેમ કે ઉનાળામાં કેરી શિયાળામાં જામફળ ચોક્કસ ખાવા જોઈએ એ બધું આપણા માટે ખુબ જ સારું છે. અને ફળો અને ખોરાકમાં તો બધી જ વસ્તુ આવી જાય છે, શાકભાજી, ફળ, મીઠા અ ચણાને અને ગોળને બધું જ વસ્તુ તે એ બધું આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, ખોરાકની જેમ આપણે વાત કરી ને કે ખોરાક બગાડવું નહી જોઈએ અંતમાં તો હું એજ કહું કે આપણેે બધા એ ખોરાક ને છે, ને અ લિમિટેડ લેવું જોઈએ અને જેટલી જેટલું ખાવું છે, તે ટલું જ લેવું જોઈએ એનો બગાડ નહીં કરવો જોઈએ અને છોકરાઓને જાતે પોતાના હાથથી ખવડાવીને અ બગાડવું નહી જોઈએ બેન તમે જે પણ વાતો કરી છે, ને મારી જોડે આજે તો મને તો ખુબ જ સારી લાગી છે. તમારો ખુબ ખુબ આભાર
તમારો પણ ખુબ ખુબ આભાર